હલો
શ્રી કૃષ્ણ
હા જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે?
હું મજામાં છું, તમે કેમ છો?
બસ હું પણ મજામાં જ હતી આ બસ બેસીને થોડુંક ન્યૂઝપેપર વાંચતી હતી.
હા આ તો ખુબ જ ટેવ કહેવાય પરંતુ આજ કલ તો ટેલિવિઝન નો જમાનો છે, બધું ટીવી પર જોવા મળે છે, તો પણ ન્યૂઝપેપર તમે વાંચો છો એ પણ એક સારી બાબત કહેવાય.
હા તમારી વાત ખરી છે કે ટેલિવિઝનનો જમાનો છે, ટીવીમાં પણ બધા ન્યૂઝ આવી જ જાય છે, પણ ન્યૂઝપેપર વાંચવાથી આપણી પેલું આપણે કેન્દ્ર આપણું ધ્યાન એક જ જગ્યાએ કેન્દ્રિત થાય છે. અને એનાથી આપ આપણની વાંચનક્રિયામાં પણ ઘણો સુધારો થાય છે.
હા એ તો ખરી વાત છે, પહેલાના જ જમાનામાં ક્યાં ટેલિવિઝન હતા. ત્યારે તો ન્યૂઝપેપરથી જ આખા દેશ દુનિયાની ખબર આપણને જાણવા મળતી હતી ત્યારે આ એક એક માત્ર સાધન હતું. જેનાથી લોકો આજુબાજુ દેશ દુનિયા આપણા દેશમાં શું ચાલે છે, એ વિશે જાણકારી મેળવી શકતા હતા.
હા અને ભલે ન્યૂઝપેપર વાંચવામાં તમને થોડો સમય લાગે પણ ન્યૂઝપેપરમાં તમને સાચી સચોટ અને પૂરી જાણકારી મળે. મળે છે, જ્યારે ટેલિવિઝનમાં તો કોઈ કોઈ વાર એક વાતની ઉપર વધારે ચાર બાજુ જોડીને એનું મોટું પરિણામ સર્જે એવી વાતો પણ ન્યૂઝમાં થાય છે.
સાચી વાત છે તમારી પહેલાના જમાનામાં જુઓ ને આપણા દાદા ના ના એ લોકો બધા એ ક્યાં ટેલિવિઝન ન્યૂઝ જોતા એ લોકો બધા જ શું કહેવાય આપણે ન્યૂઝપેપરને જ મહત્વ ગણતા સવારથી જ્યારે ન્યૂઝપેપર ઘરમાં આવે કે તરત જ લઈને બેસી જતા અને આખું ન્યૂઝપેપર એકદમ સચોટતાથી વાંચતા એનાથી આપણે પણ વિચારતા કે આટલું તો શું વાંચતા હશે પરંતુ હવે જઈને ખબર પડી કે ના નાની નાની બાબતો ન્યૂઝપેપર માંથી જાણવા મળે છે.
હા અને જો તમે ન્યૂઝપેપર વાંચો તો એમાંથી તમારી વાંચવાની ભાષા પણ સુધરે છે. અને ન્યૂઝપેપર આંખો માટે પણ સારું છે.
હ એ વાત તો ખરી કે ટેલિવિઝન પર ન્યૂઝ જોઈ જોઈને આંખો ખરાબ થાય છે, એના કરતાં તો આ ન્યૂઝપેપર વાંચીએ એવી સારું કહેવાય.
હા અને હું તો કહું આજકાલના નાના નાના બાળકોને પણ ન્યૂઝપેપર વાંચવાની ટેવ પાડવી જ જોઈએ.
હા એ વાત તો ખરી હને પણ એ વસ્તુ કે પેપર આપણી પાસે જ્યારે એકદમ પૂરતો સમય હોય ત્યારે આપણે વાંચીને શાંતિથી જોઈ શકીએ અને જાણી શકીએ પરંતુ આપણે જ્યારે મેઈન મેઈન હેડિંગ્સવાળી ખબર વાંચવી હોય આપણને એટલું આપણી પાસે એટલો સમય નાખ હોયે કેમ કે આજ આજકાલનું જીવન તો બોહ ભાગદળ વાળું થઈ ગયું છે અને લોકો પાસે એટલો સમય નથી કે એ લોકો ડીપમાં આ ખું ન્યૂઝપેપર નું વાંચન કરી શકે ત્યારે ટેલિવિઝન પર ન્યૂઝ જોવી એ એક સારો ઉપાય છે કે એમાં આપણને મહત્વ મહત્વપૂર્ણ ખબરો આવી ખબર પડી જાય છે.
હા ટેલીવિ ઝન જોવું પણ એ પણ એક સારી આદત જ છે પણ જો એના ફાયદા અને નુકસાન બંનેઓ પણ છે અને જો ન્યૂઝપેપર અ વાંચવાની તમને આદત હોય તો તમારી અ એમાં તમે પેલું ઓડિટ ટુટોરિયલ આવે તે વાંચો પછી એક સુડુકું કરીને ગેમ આવે તે જો તમે રમો તો એનાથી તમને અ વિચારશક્તિ વધે તમારો દ્રષ્ટિકોણ અ સારો થાય અને અ આવી અ બધી ન્યૂઝ વાંચવાથી તમારી વાંચન પ્રક્રિયામાં પણ ઘણો સુધારો થાય.
સાચી વાત છે તમારી. ટેલિવિઝનના આવી કોઈ પૂર્તિઓ નથ. નથી આવતી ન્યૂઝપેપરમાં આ પૂરતી આવે છે, આ એક મનોરંજનનું અ સાધન કહેવાય એમ કહું તો પણ ચાલે કે આ આખા અઠવાડિયામાં બધ બધા દિવસે અલગ અલગ પૂર્તિ આવતી રહેતી હોય ક્યારેક કોઈક વાનગીવાળી પૂર્તિ તો ક્યારેક ધર્મ અને સાહિત્ય રિલેટેડ પૂર્તિ તો ક્યારેક ફેશનવાળી પૂર્તી અલગ અલગ પ્રકારની પૂર્તિઓ આવતી રહેશે ક્યારેક બિઝનેસ વિશે તેની પણ પૂરતી આવે છે, જ્યારે ટેલિવિઝનમાં આવું હોતું નથી.
હા, અને ટેલી ટેલિવિઝન પર જો તમે જોયું હશે કે ક્યારેક ડિબેટ શો પણ આવે છે એ હોય તો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હોય છે. પણ ક્યારેક એમાં કેવા વધારે પણ ઝઘડા પણ થાય છે તો અને એ બધું સાચું પણ નથ નથી હોતું લોકો એકબીજાને બોલવા પણ નથી દેતા અને એમાં આપણને કશું શાંતિ પણ નથી લાગતી જ્યારે ન્યૂઝપેપર તો એકલા એકાંતમાં બેસીને વાંચીએ તો કેવી શાંતિ લાગે.
ન્યૂઝપેપરમાં આવતી પૂર્તિમાંથી આપણને ઘણું જાણવા મળે છે. જેમ કે ધર્મ અને સાહિત્ય રિલેટેડ પૂરતી આવે ત્યારે આપણને આપણી પુરાની સંસ્કૃતિ વિશે જ જે પ્રાચીન ધ ધર્મ રિલેટેડ પરંપરા ચાલતી આવતી હોય કોઈ ભગવાનની કથા વાર્તા હોય એ પણ વાંચવાનો મોકો મળે જેવી રીતે તમે કીધું સુળકો જેવી રમત આવે છે, એ જ રીતે બાળ જગત જેવું પણ આવતું રહે છે. જેમાં નાના નાના બાળકો વિશે બધી પોયમ કહાની એ એ બધું આવતું રહેે છે, ક્યારેક પેલા જોડાકણા પણ આવે જે નાના બાળકોને ખૂબ ગમે છે. એમાં ચલચિત્રો જોવા એ એમનું સૌથી વધારે પ્રિય વસ્તુ હોય છે.
હા, અને તમને ખબર છે ન્યૂઝપેપરમાં ક્યારેક કેવા કેવા પહેલી જેવા સવાલ અને એ ઉખાણા પણ આવે છે અને એક ઓલી ક્રોસવર્ડ કરીને એક ગેમ હોય છે, એ પણ એમાં આવે છે મને તો બહુ જ પ્રિય છે હું તો ડેલી એ ગેમ મતલબ એમાંથી આપણને નવા નવા શબ્દો જાણવા મળે અ-અ એવા મતલબ અમુક એવા કઠિન શબ્દો હોય તો આપણે વિચારીએ દિમાગ પર જોર લગાવીએ કે આનો શું જવાબ હશે તો મને એ બહુ જ ગમે છે.
સાચી વાત છે, તમારી આનો એક ફાયદો એ પણ છે. ન્યૂઝપેપરનો કે એમાં આપણને શું એક જ ન્યૂઝપેપરમાં બધી ખબર મળી જાય પછી એ સ્પોર્ટ્સ એટલે કે રમત ગમત રિલેટેડ હોય ક્યાં કોઈ અ-અ સ્પોર્ટ્સ રિલેટેડ કોમ્પિટિશન થતી હોય ક્યારેક કોઈ ક્રિકેટમાં, કે પછી હોકીમાં, કે પછી ચેસમાં, કોઈ પણ જગ્યા રમતગમતને લગતું જ્યાં પણ દેશ દુનિયામાં ચાલતું હોય એ ખબર મળી જાય પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રી ને રિલેટેડ ખબર પણ મળી જાય, પછી રાજકારણને લગતી ખબર પણ મળી જાય, બધી વસ્તુ આપણને ન્યૂઝપેપરમાં એક સાથે મળી જાય છે. જયારે ટેલિવિઝન પર શું હોય છે કે એક અ એક સમયે એક જ ન્યૂઝ ચાલતી તી હોય છે અને એને લંબાઈ લંબાઈને ખબર નહી કેટલી વાર સુધી એક ની એક જ ન્યૂઝ બતાવતા રહે છે.
બિલકુલ અને વચ્ચે વચ્ચે તો એડવર્ટાાઈઝમેન્ટ પણ બહુ આવે છે હા પણ ટેલિવિઝનનો એક એ ફાયદો છે કે તમને ટેલિવિઝન પર જે ઇન્ટરનેશનલ ન્યૂઝ હોય જે આંતર આંતરરાષ્ટ્રીય બધી જે ન્યૂઝો હોય તે તમને તરત ત જ એના સમાચાર મળી જાય છે અને ન્યૂઝપેપરમાં ભ થોડા મોડેથી આપણને એ ખબર મળે પણ ન્યૂઝપેપરમાં આખું ડિટેલમાં અ બધી એની ખબર આપણને મળી જાય છે.
હા, પરંતુ જે રીતે તમે કીધું કે આપણને ન્યુઝપેપરમાં લેટથી સમાચાર મળે બરાબર તો એ એક દિવસ પછી જાણવામાં મળે આપણને કે કઈ જગ્યા એ શું થયો? જ્યારે ટેલિવિઝન માં આપણને લાઈવ વિડિઓઝ સાથે આપણને જોવા મળે કે કઈ જગ્યા એ શું થઈ રહ્યું છે એ આપણે પ્રત્યક્ષ રીતે જોઈ શકીએ છીએ એમાં એ વસ્ત તુ નો ફાયદો છે જયારે ન્યુઝપેપરમાં આપણે લાઈવ નથી જોઈ શકતા એના માત્ર ફોટા આવે છે, ચલચિત્ર આવે છે.
હા, અને તમને ખબર છે હવે તો ઈ-ન્યૂઝપેપર પણ આવે છે પણ મને તો એ ન્યૂઝપેપરની એ એ એટલી કંઈક જરૂર લાગતી નથી કારણ કે જે ન્યૂઝપેપર આપણે આંખોથી વાંચીએ છીએ એ એની કંઈક રિયલમાં આપ આપણે વાંચીએ છીએ એની કંઈક અલગ જ મ મજા આવે છે.
એ વાત તો ખરી પરંતુ જે લોકો ઓફિસમાં જોબ કરતા હોય જેમની પાસે સમય પૂરતો ન હોય અને છતાં પણ એમને ન્યૂઝ વાંચવાનો શોખ હોય આ દેશ દુનિયાની ખબરો જાણ જાણવા માગતા હોય તો એમના માટ ટે આ ઇ-ન્યૂઝપેપર સારું નીવડે છે કારણ કે એમાં એક નવો ઓપ્શન પણ અપડેટ થયું છે કે એમાં વોઇસ સાથે આપણને સંભળાવે છે કે સામે આપણે ખાલી સાંભળવાનો હોય છે કે અ એ ન્યૂઝ બોલે છે અને આપણને ડાયરેક્ટ સંભળાય છે આપણે વાંચવાની પણ જરૂર નથી પડતી.
હા એ એક સારું ઓપ્શન છે હા જો બંનેના ન્યૂ ટેલિવિઝન અને ન્યૂઝપેપર બંનેના પોતપોતાના ફાયદા નુકસાન તો છે જ છે જેને જે વ્યક્તિને જે માફક આવે તે વાંચે છે પણ આ આપણા જે વડીલો છે તે તો મારા ખ્યાલથી ન્યૂઝ જોવાના બદલે પેપર વાંચવાનું જ વધારે મહત્ત્વ આપે છે
સાચી વાત છે કારણ કે એ લોકો પહેલાથી ટેવાયેલા છે ન્યૂઝપેપર સાથે એમને ટેલિવિઝન કરતા ન્યૂઝપેપરમાં જોવું વ વધારે ગમે છે હા ક્યારેક કોઈક અ અ અચાનક ખબર કોઈ આવી જાય તો એ પેપ પરમાં બીજા દિવસે જ જાણવા મળે એટલા માટે ક્યારેક ક્યારેક એ લોકો ટેલિવિઝનમાં ન્યૂઝ જોવાનું પસંદ કરે છે
સાચી વાત છે એટલે ન્યૂઝ પેપર અને ટીવી બંનેના મહત્ત્વ છે પણ યોગ્ય રીતે તે ઉપયોગ કરવો જોઈએ અને બેલેન્સ ખૂબ જ જરૂરી છે
કે જ્યાંથી પણ આપ આપણે ન્યૂઝ જોઈએ પરંતુ દેશ દુનિયાની ખબર જાણતું રહેવા જોઈ પછી ભલે ને ન્યુઝ પેપર માંથી જાણીએ કે ટેલિ વિશન માં થી બરાબર ને
સાચી વાત છે આપણને તો જ્ઞાનથી મતલબ છે ભલે એ આપણને કશેથી બી મળે ન્યૂઝથી મળે કે પછી ટેલિવિઝનથી મળે ખરી વાત મેં
સાચી વાત ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ
કૃષ્ણ